કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ અમે પણ બરાબર છીએ, મને થયું ચાલો તમારી સાથે થોડી વાત કરી લઈએ આજકાલ પેલું એલપીજી સિલિન્ડરને લઈને જે થોડા સમાચાર આવી રહ્યા છે તો જાણવું હતું મેં કીધું તમારી કંપનીમાં કે ટીન ચાલી રહી છે ને તો એમાં પછી સિલિન્ડર બાબતે કઈ અ મેળવવામાં તકલીફ તો નથી પડી રહી અથવા શું હાલત છે એ જાણવું છે.
અ તકલીફ તો નથી પડી રહી પણ પેલા કેવું હતું કે જે કોમર્શિયલ સેલિન્ડર હતો એ આઠ થી દસ દિવસ માં એ લોકો ડિલિવરી કરી દેતા હતા
હા.
પણ હવે અત્યારે આ જે શોર્ટેજ છે એટલે લગભગ વીસ પચીસ દિવસ પછી સેકન્ડ આપણે નોંધાવી પછી વીસ પચીસ દિવસ પછી એ લોકો ડિલવરી કરશે એવી રીતે એ લોકો મેસેજ આપતા હોય છે
અચ્છા બરાબર તો હવે અત્યારે તમારી પાસે સિલિન્ડર તો અવેલેબલ છે એટલે કેન્ટીન તો પછી કન્ટિન્યુસ ચાલુ રહેશે કે પછી વચ્ચે બંધ રાખવી પડશે એવી પરિસ્થિતિ ઉભી થાય એવું તો નથી ને
ના એવું નથી કારણકે ઓલરેડી અમારી પાસે બે સિલિન્ડર અમે રાખેલા છે. એટલે એક સિલિન્ડર બાર થી ચવુદ દિવસ ચાલે એટલે વાંધો નથી આવતો એવી રીતે
અચ્છા તમારી કેન્ટીનમાં કેટલા લોકો હોય છે
અ વીસ જણા હોય છે.
અચ્છા વીસ જણાનુ ખાવાનું રોજ એક ટાઈમ બને ને?
હા એક ટાઈમ બને અને અત્યારે હવે આ શોર્ટેજ સિલિન્ડર શોર્ટેજની એ છે એટલે એમાં મેન્યુમાં થોડું ચેન્જીસ કરતા હોય છે.
અચ્છા એટલે જે રેગ્યુલર મેન્યુ હોય જેમાં તમે થોડુંક વધારે આઈટમ્સ ઈન્ક્લુડ કરતા હોય એને બદલે હવે લિમિટેડ આઈટમ્સ અ ઇન્ક્લુડ કરીને તમારું અહ કેન્ટીન ચાલુ રાખો છો એવી રીત નું ને. હા હા બરાબર છે બરાબર ઓકે ઓક એ આજ કે સમાચારમાં એવું સાંભળ્યું એટલે વાંચવામાં આવ્યું છે લગભગ કે પેલા હવે અહ સિલિન્ડર જે છે એમાં હવે આ જે કોમર્શિયલ બેઝ ઉપર પી એન જી લાઈન એમાં પણ ચાલુ કરવા માટે અહ વિચારી રહ્યા છે કે જેને કારણે કેવું ફ્યુચરમાં પણ પ્રોબ્લેમ ના આવે. તો તમારા ધ્યાનમાં છે એ બાબત?
પી એન જી લાઈન માટે જે પણ એ લોકોએ ર-રસ ર રોડ રસ્તાનું જે ખોદકામ કરવાનું હોય
અ હા.
તો પેલા શું હતું કે જે એજન્સી હોય એ લોકો એ એના પૈસા પે કરવા પડતા તા. જે તે પંચાયતમાં કે ત્યાંમાં તો એને અ અત્યારે ગવર્મેન્ટ ફ્રી કર દીધું છે. કે હવે એ એજી એજન્સી એ કોઈ પૈસા પે નહીં કરવા પડે એ લાઈન ના માટે ખોદ કામ કરવા માટે કે જે કઈ બીજું કામ કરવા માટે.
બરાબર અચ્છા હા હા એટલે પણ અહ ફ્યુચરમાં પણ કેવું કે આ પી એન જી લાઈન આવી જાય તો આ રીતનો કોઈક પરિસ્થિતિ ઉભી થાય ત્યારે પણ પછી પી એ નજી ધારકોને અહ સમસ્યા નું અહ સમાધાન મળી રહે એટલે ઓછો સામનો કરવો પડે ને આ પ્રકારની સમ્યા ન એવું લાગી રહ્યું છે, બરાબર બરાબર અમારે ત્યાં પણ કેવું છે અહિયાં ઘરમાં, પેલા એલ પી જી સિલિન્ડર અમે લેતા તા. પછી થોડાક ટાઈમ પછી શું થયું કે આ પાઈપ હલો.
હા બોલો બોલો.
હા એટલે આ તમારી બાજુ એટલે અમારે ત્યાં કેવું અહિયાં, લોકોએ સ એલ પી જી સિલિન્ડર પણ ભરાવી રાખ્યા છે અને સાથે સાથે સી એન જી નો પણ ઉપયોગ કરી રહ્યા છે એ લોકો. તો તમારી બાજુ એવી રીતે તમારા લોકલ આ રીતનું છે, કે પાઈપલાઈન હોય પણ તેમ છતાં લોકો સિલિન્ડર ભરાવી રાખે છે.
હા અચ્છા અચ્છા અમુક જણ છે ને એ લોકો એ રીતે એડવાન્સમાં, પોતાની પાસે સિલિન્ડર હતા તો એ લોકો એ ભરાવીને રાખેલા છે એમને.
બરાબર હા એટલે, વચ્ચે હમણાં ન્યુઝમાં પણ એવું આવ
હમ.
હલો.
હા.
હા સંભળાય છે તમને?
હા વચ્ચે વચ્ચે થોડુંક એ થઈ ગય હતું. હવે સંભ્રાય છે.
હા હા બરાબર બરાબર. હા બસ એટલા માટે જ એટલે કે અહ અમારે ત્યાં પણ સેમ આવી જ રીતની પરિસ્થિતિ છે. પી એન જી સી એન જી અહ અને હા એ લોકો આજકાલ કેવું જેની ગાડીઓ સી એન જી વાળી છે ને એ લોકો સી એન જી ગેસ પણ ભરાવી રહ્યા છ છે. એવી રીતનું છે કે ગાડી પોતે ફૂલ જ રાખે અને હમણાં એક બે દિવસ પેલા જ પેટ્રોલ ની અહ તંગી છે અથવા તો અછત ઉભી થવાની છે એવી રીતની કઈ અફવા ઓડી હતી તો લોકો પેટ્રોલ પ હલો.
હા એટલે એ બોહ સારો ઓપ્શન છે સી એન જી વાળો વ્હકલમાં.
હા.
કે વ્હીકલમાં કેવું છે કે સી એન જી પ્લસ પેટ્રોલ ડ્યુઅલ ઓપ્શન હોય છે.
હા.
એટલે પેલું તો જેવું સી એન જી હોય તો ગાડીમાં કનજીયુજમ કન્જ્યમશન પેલા સી એન જી નું જ થાય.
હા.
તો સી એ સી એન જી પૂ-પૂરું થઈ જાય ત્યાર પછી પેટ્રોલ નું કન્જમ્શન થાય.
હા, બરાબર છ છે. એટલે અહ એવું નહી અત્યારે જેમ અહ એક બે દિવસ પહેલાની જે અફવા છે કે પેટ્રોલ હલો.
હલો.
હા સર સંભળાઈ
હા ના વચ્ચે વચ્ચે થોડુંક એ ડિસ્ટર્બન્સ આવે બાકી સંભળાય છે.
અચ્છા એટલે મેં તમને પૂછ્યું એ સંભળાયું તમને?
ના નથી સંભળાવ્યું એ.
કે પેટ્રોલ ની, અ અછત છે એવી અફવા ઉડી હતી. તો એ તમારી બાજુ એવી રીતનું કઈક ઊભું થયું હતું દ્રશ્ય કે લોકોએ લાઇનો લગાડી હતી પેટ્રોલ પંપ પર.
હા એવું દ્રશ્ય ઊભું થય હતું એવી રીતે, એટલે સોશિયલ મીડિયા થ્રુ છે ને અમદાવાદના કઈ ન્યૂઝ આવ્યા હતા કે ભાઈ ત્યાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે, તો એને લઈને શું હતું કે લોકલ લેવલ પર બધાને એવું કે હવે પેટ્રોલ મળશે નહી. એને ધ્યાનમાં રાખીને પછી લોકો પેટ્રોલ પુરાવા માટે દરેક પેટ્રોલ પંપ પર, લાઈનોમાં ભરાવા માટે ઉભા રહ્યા હતા બધા. હલો.